હલો અવાજ આવે છે? હા હા હા બોલો
આવે છે ને? હા
હા હા આવે છે આવે છે. બસ મજામાં.
કેમ છો હા તો આજે અચાનક આપને કોલેજના દિવસો યાદ આવી ગયા.
હા હા હા બરાબર.
હા તો અચાનક કોલેજના દિવસો યાદ આવી ગયા તો મેં એવું વિચાર્યું કે આજે આપણે કોલેજ લાઈફ પર વાત કરીએ. બરાબર ને?
હા હા કેમ નહી.
હા મને પણ સ્કૂલ પછીનું સૌથી સુંદર જીવન જો કોઈ હોય ને તો એ કોલેજ લાઈફ. કોલેજ લાઈફ સૌથી વધારે ગમે.
બરોબર.
હા અને શરૂઆતમાં તો ઘણું બધું એવું લાગે. કે નવું નવું લાગે, નવા મિત્રો હોય, નવા પ્રોફેસરો હોય. પછી નવું કેમ્પસ હોય. તો આપણને થોડુંક એવું લાગે કે આ બધામાં આપડે કેવી રીતે રહી શકીશું. પણ જ્યારે એકાદ મહિનો વહી જાય પછી આપણને ખબર પડે કે નહીં આજ બધામાં આપડે મજા આવે છે એમ.
બરાબર. નઈ મારે આવરું છે પણ મજા નતી આઈ. હા હા બોલો બોલો.
એવું હતું? તમારે શું પ્રોબ્લેમ આવ્યો તો.
એટલે એમાં ફેકલ્ટી સારા નતા એમ એમને મારી જોડે ખબર નહિ કઈ પર્સનલ દુશ્મની છે. એટલે અત્યારે મા કોલેજ જ ચાલુ છે. હવે હું થર્ડ યરમાં આઈશ.
હા
હમ એટલે એમને હશે કઈક પર્સનલ દુશ્મની હતી મારી જોડે. એટલે કેવું હેન અમાર બેજ ફેકલ્ટી હતા. જે હતા ને એમને પછી છોડ દીધી તી કોલેજ. એટલે ફેકલ્ટી બઉ હતા જ નહીં. અમારા સિલેબસમાં એટલે નતી મજા આવ તી એમ અને પેલા જે મેન હ તાને એમને મારી જોડે ખબર નહિ શું પ્રોબ્લેમ હતી હવે તો એમને કોલેજ આ વર આ સેમેસ છોડ દીધી છે. એટલે બહુ શાંતિ છે મને.
એ વાત પણ હોય. અમુક અમુક સ્ટુડન્ટ હારે સરને ખબર નહીં પ્રોફેશ શનને શું પર્સનલ દુશ્ મની હોય કે લેક્ચર દરમિયાન પણ એ પાંચ છ વાર તો એનું નામ લેય જ ને ટોક ટોક કરે જ એમ. અને જાણતા અજાણ તા જે પરીક્ષામાં માર્ક પણ ઓછા મૂકતા હોય એ લોકો.
હા હા ફેલ કરતા છે ભાઈ કરી દીધી તી બીજું શું એ બી
બસ મન થયું એટલે એમ કે એમનું સપનું હતું કે મને ફેલ કરે. જતા જતા એ કામ કરતા ગયા. હા જતા જતા એ કામ કરતા ગયા.
હહ એ વાત પણ છે.
એટલે પણ ચાલે સમજ્યા પણ એ ખાલી દુશ્મનીને લીધે બેકલોક આવે યાર આપડે ના સારું કેવાય ને.
હા એ વાત એ એજ ને આપડે કેટલી મહેનત કરતા હોય અને પછી બેકને સોલ કરવી
તા
એ ખુબ જ મુશ્કેલ લાગે એમ.
એજ અને કેવું મા-માણસ નું ભણવા પરથી મન ઉઠી જાય કે ભાઈ મહેનત કરી અને સારું ગયું તું પેપર અને જાણીજો નેવું કરે તો મજા ના આવે.
હા આપડે જો વાંયચું ના હોય ને કે ટી આવે તો બરાબર કે હાલો આપડે વાંચ્યું જ નથી હા.
તો આ તો માનું ભી કે વાંધો નહીં તું કર ફેલ મને કોઈ વાંધો નથી બટ આ તો વાચે અને ખબર છે કે સારું પેપર ગયું તું અને પછી આવું કરે ને તો મજા ના આવે.
પણ બીજી વાર તમારે પેપર ખોલાવાય ને રીચેકિંગનું તો ઓપ્શન આપે જ છે.
કે રીચેકિંગ કરત ને અને એક મિનિટ મને પેપર માં નઈ વાયવામાં ફેલ કરી દે.
એવું હતું હા.
હવે વાયવા કેમના રીચેક કરાવો હા અને એને કેવું કર્યું તું કે જે મારું ગ્રુપ હતું ને એ બધા જોડે એવું કર્યું તું. અને જે અમારા ક્લાસમાં બે ગ્રુપ છે એ અને બી એમ કરીને અરે જ મારું ગ્રુપ હતું ને બધા જોડે દુશ્માની કળી તી એને.
હા એટલે તમારી દુશ્મની તમારા આખા ગ્રુપ પારે નીકળી એમને?
તારે જ.
શું શું એટલે તમને સ્કુલ લઇફ વધારે ગઈમી કે કોલેજ લાઈફ ગઈમી?
સ્કૂલ લાઈફ જ ગમી હતી. સ્કૂલ લાઈફમાં મને બહુ સારા ફ્રેન્ડસ મળ્યા તા. જે હજી બી મારી જોડે છે પણ કોલેજ લાઈફમાં એવા ફ્રેન્ડસ નહી મળ્યા. ટ્રસ્ટેડ જ નથી પહેલી વસ્તુ કે કોઈ પર ભરોસો થાય એવું નહીં ક્યારે કોઈ મતલબ માટે છોડીને જત તુરેય કઈ કેવાય નહી પણ સ્કૂલમાં એવું નતું સ્કૂલમાં બહ સાર ફ્રેન્ડ્સ મળ્યા તા.
એમ અજ હોય. આપડા લગભગ બહારથી દેખાવા માટે આપણે ગણીએ તો આપડે એમ થાય કે આપડી પાસે ઓ હો પચાસ શું મિત ત્ર હે રહે પણ એમાંથી જે સાચું જે કામ આવે ને એ એક કે બે જ નીકળે એમ.
ખુશીમ તો બધા જોડે
હા એટલે કોલેજ લાઈફમાં કેવું કે આપડે ખુશ રહીને બધા સાથે એન્જોય કર તા હોય ત્યાં સુધી બધા આપડા મિત્રો જ હોય પણ જો આપડે પર્સનલ દુસ પલ પ્રેસનલ પ્રો-પ્રોબ્લેમ આવે તો પછી ખબર પડે કે બધા મી મિત્રો માંથી કોણ આપણું સાચું મિત્ર હતું.
હમ્મ, એ તો એવું જ ને.
હા એટલે આમ જોઈએ તો કોલેજ લાઇફ પણ જીવનમાં આપણને ઘણું બધું શીખવે એમ.
શીખવાડે તો ખરું એ તો શીખવાડવાનું બધી વસ્તુ લાઈફ ની આપણને કંઈક નું કંઈક તો શીખવાડે છે.
હા રોજ નો દિવસ જે નવો ઉગે એ આપણને રાતે સુ તા પેલા કઈક એવી વસ્તુ હશે કે જે આપણને ડાયરેક્ટ નહીં ખબર હોય પણ ઇનડાયરેક્ટલી આપણને કાંઈક તો નવું શીખ ખવા મળ્યો હશે એમ.
હા હા બિલકુલ મળી જશે કે પછી આગળ જઈને ખબર પડે.
હા એમ છે. અને કોલેજમાં બીજું તો કેવું કે પ્રોફેસર સાથે જો તમે જેમ કીધું એમ પર્સનલ મના આવટ હતી પણ જો એને ખ આપડ થોડું એવું સારા એવા સંબંધ રાયખયા હોય ને તો આપણને બહુ કામ આવે.
બરાબર એટલે પ એવું કઈ હતું જ નહી અમારે તો પેલી ને ખબર ન શું પ્રોબ્લેમ હતી. શરૂઆત થી જેવું હતું એને મારી જોડે એમ. શું કેવું બધું સહન કર્યું.
હા. પેપર ચેક કરવામાં બાકી બીજી એવી ઘણી બધી છે અત્યારે અમારા લોકોને કેવું હોય કે સેમિનાર આપવાના હોય. અમારે લોકોને કેવું હોય કે સેમિનાર રાખવાના હોય. પ્રોજેક્ટ બનાવવાનું હોય તો એમાં બધું અમારા કાયગ જે છે ને એક પ્રોફેસર જ હોય.
અમાર તો અવરું છે ભાઈ અમાં જોળ આખા ગામ ના પૈસા ઉઘરાવે અને. સેમિનાર માં કશું હોય જ નહી બસ સર્ટિફિકેટ પકડાઈ દે જાવ ખુશ રો
હા ઈ વાત છે અમારે તો ખુદ ને અમારે સેમિનાર આપવાના હોય.
હા એવા અમારે હોય પણ અમે આવતા નહી ભાઈ. આપડી જોડે એટલા પૈસા નઈ કે ભાઈ એવું કરે એને બી બે ફાલતું અમે પારૂલમાં ગયા તા. આમાં કોલેજથી કેટલા અ આઠસો કે હજાર રૂપિયા લીધા હતા સેમિનાર ફી હતી એ પ્રમાણ. અને ત્યાં જઈ ને કશુ બર ના બોલો એ સેમિનાર હતો માસ્ટર્સ માટે અમે બેચલર કરીએ છીએ. ખાવાના બરકત નહિ કસ શું નહિ અને ખાલી ખોટો દિવસ ત્યાં ભાગ્યો ઘેરાવામ દસ વાગ્યા હતા.
એવું બની શકે ક્યારેક ક્યારેક પણ એ તમારી પિકનિક જેવું થઈ ગયું ના મજા આવી
મજા હા ફ્રેન્સ સાથે હતા એટલે અલા શું મજા અમને એવું કીધું તું કે બસ માં લઈ જશે અને પછી નાની ગાડી કરી હતી હવે વિચારો નાની ગાડીમાં વીસ જણ આવે કેમ ના એ ડબાઈ ડબાઈને ગયા ત અમે.
એ એવી નાની નાની એવી વસ્તુ હોય ને એમાંથી પણ આપણે ને ને મજા ગોતવાની હોય એટલે ફ્રેન્ડ સાથે આપણે મજા આવે એટલે આપણો દિવસ યુઝફુલ થઈ ગયો.
હા એ તો છે એ તો મજા આવે ફ્રેન્સ હો એટલે ચાલી જાય.
હા અને આમ છું પણ આપડ કેવું કે કોલેજમાં જઈએ તો આપણે ક્લાસમાં તો કઈ વસ્તુ ભણતા જ નથી એવું જ કહીએ. બરાબર કેવે એમ પ્રોફેસર જે આપાને ભણતા હોય
એ તો છે.
તી
બાકી તમારી કોલેજ પતી ગઈ.
નઈ બસ છેલ્લું વરષ ચાલે છે.
છેલો આસ કઈ ફિલ્ડ કમાં
ફિજિક્સમાં માસ્ટર કરું છું.
ઓહો સરસ.
હા એટલે હવે છેલ્લા છેલ્લા દિવસો છે એમ કઈ શકાય એમ.
હા પછી તો કોલેજ લાઈફ આવા જ નહી.
હા અને ભણશું પણ નઈ આપડે એવું લાગે કે
પીએચડી કરો બીજું શું.
હા એ તો હવે ઓપ્શન જોઈએ કે હવે આપણને કોમ્પિટેટિવ એક્ઝામ તરફ જઈએ કે, પછી પીએચડી કરીએ કે, શું કરીએ હવે તો જોઈએ.
હહ હહ
એ તો કરવું જ પડશે. અહીંયા સુધી પહોંચીયા છીએ તો.
હા હા ભણતર ભાઈ ઇમ્પોર્ટન્ટ છે.
તો બાકી તો પછી કઈ બીજું મળવાનું નથી આપણને ભણ્યા વગર તો.
એ હા ભણ્યા વગર શું.
હમ
શું કે ભણ્યા કરતા સ્કીલ હોવી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
હા એટલે અત્યારે જે માર્કશીટનો કોઈ મિનિંગ જ નથી એમ મિનિંગલેસ છે.
હા હું માનું છું સ્કીલસ ઇમ્પોર્ટન્ટ છે.
હા માર્કશીટમાં આપણે માની લો પેપરમાં મને એસીમાંથી એંસી માર્ક આવ્યા પણ ઈ શું કામના? જ્યારે મને ઈ પેપરમાંથી એક પ્રશ્ન પૂછે ને હું એક સિમ્પલ એવા પ્રશ્નનો જવાબ નો આપી શકું.
એજ ને. હવે તમે મને એમ કહો કે તમે આટલું ભણ્યા છો બરાબર ચલને હું મારો એક્ઝામ્પલ આપ હું બેચલર પતાવીશ તો એ તમને સેલરી કેટલી મેક્સ ટુ મેક્સ રે મારો કોર્સ છે એમાં તમને કહેને દસ હજારથી વીસ હજારનું ઇન્ક કમ મળશે, એનથી વધારે કોઈ આપે નહી. એ બી એક્સપિરિયન્સ વગર.
અત્યારે સ્ટાર્ટિંગ સેલરી જ ઇ છે. દસથી પંદર હજાર રૂપ
હા દસથી પંદર એજ ને હવે એમાં આવા જવાનું પેટ્રોલ જ થઇ જાય. મહિનામાં.
તો એમાં આપણી મોજ શોખની ઈ બધી વસ્તુ તો દૂરની જ વસ્તુ હૈ.
એટલામાં છે ને હું બઉ બધી મારા આઉટ સાઈડ બધું ઇનકસ સ્કીસ છે. મારા બે યુટ્યુબ ચેનલ છે, પછી બીજા બધા કામ કરું છું. એટલે એ બધું છે ને ભેગું થાય એ રાખવાનું જ એમ. કે ભાઈ આ ના થાય તો આ. ઓપ્શનસ રહેેવા જ જોઈએ.
બસ એ વાત જ છે. કેમ કે ભણવાથી અત્યારે કોઈ અત્યારે આ જમાનામાં કોઈ મીનિંગ નથી. પેલા તો એવું હતું કે દસ
પેલા હતું હા
હા બધાને એમ થાતું ઓહો! દસ ધોરણ ભણી લીધું એમ. અને ઈ લોકોને જોબ પણ મળી જતી હતી.
મળી જતી. અત્યારે તો એટલે બહુ બધી ડિગ્રીઝ હોય છે બહુ જ બધું સર્ટિફિકેશન હોય છે, તો બી માણસોને જોબ નહી મલતી.
હા એ વાત જ છે. તો સારું ચાલો આજે આપણે ઘણી બધી વાત કરી લીધી, કોલેજ લાઈફ ઉપર ફરી મળીએ નવા ટોપિક સાથે
હા હા કેમ નહી. ચલો બાય બાય.
બાય બાય.